અવાજ સંભળાય છે ને
હા સંભળાય છે.
હા શું ચાલે છે.
કોઈ નહી જો અત્યારે કપડાં ની ખરીદી માટે બજારે ગયા ત
ઓહો કપડા ની ખરીદી માટે બજારે ગયા હતા
હા
શું શું ખરીદવું
છોકરાઓના કપડા ખરીદ્યા છીએ
ઓહો બાળકોના કપડા ખરીદ્યા છે
હ
તો વા કેટલા જોડી ખરીદ્યા છે કપડાં
પાંચ જોડી લીધા છે
પાંચ જોડી કપડા લીધા છે
નાના બાળકોને તો કપડાં જોતા જ હોય છે રેગ્યુલર તેને તો જેટલા કપડાં લઓ તેટલા ઓછા પડે છે
હા
અમારે અહીંયા તમારી જેમ બ્રાન્ડેડ કપડાં ના હોય
અમારે તો અહીંયા બ્રાન્ડેડ કપડાં જ વાપરવામાં આવે છે મોટે ભાગે કારણ કે જે અહયાની સિઝન છે ઠંડુ વાતાવરણ હોય છે તો બધા બ્રાન્ડજ જ લએ છે કારણ કે અહીયા અંદર પહેરવા માટે થર્મલ વાપરવામાં આવે છે બાર જ સારા કપડાં હોય તો ઠંડી ના લાગે એ રીતે જ કપડાં લેવામાં આવે છે
હ
અને અમારે એવું ના હોય કે સારા એટલે મોંઘા કપડા જ લેવા પણ અમે ક્વોલિટી જોઈને કપડાં લઈએ છીએ
અમારે એવું હોતું નથી અમારે તો રેગ્યુલર કોઈ સસ્તા હોય તો પણ ચાલે કારણ કે બાળકોને અત્યારે જો અમે કપડાં ખરીદી કરી હોય તો એ ત્રણ ચાર મહિના તો માનભેરે ત્યાં એ બાળક ની લંબાઈ કે બોડી વધવાની હોય એટલે એ કપડું એને પૂરું તો થવાનું જ નથી પછી અમારે બીજું કપડું આપડણે ખરીદવું જ પડે એટલે બ્રાન્ડેડ કપડા લે એટલે એનો ભાવ પણ ો હોય છે એટલે ઊંચા ભાવના કપડા લઈ અને જો બે ત્રણ મહિનામાં પાંચ જોડી ને પણ કે સાત જોડી કે આઠ જોડી કપડા આપણે પહેરવા માટે રાખ્યા હોય છે તો ઈ કપડાં પછી વેસ્ટ જાય એના માટે આપણેે રેગ્યુલર જે રીઝનેબલ માં આવતા હોય તે કપડા લઈ તો બાળક એટલું પેરે પણ માન ત ઈ કપડાં ફેંકી પણ દેવાના હોય તો આપને પણ એમ થાય કે કાંઈ વાંધો નહીિ ઓલા બ્રાન્ડેડ કપડાં હોય અને જો ન પહેરવામાં આવે તો એને ફેંકી દઈએ તો આપને થોડુંક મનથી થતું હોય કે આટલા પૈસા ખર્ચી અને એટલું તો પણ પહેરવામાં ઉપયોગ આવતો નથી એટલા માટે અમે રેગ્યુલર કપડા બાળકો માટે ઉપયોગ કરતા હોય છીએ
તમે મોલમાંથી ખરીદી કરો છો કે દુકાન માંથી
દુકાન માંથી ખરીદી કરતા હોય છે મોલમાં ખરીદી કરવામાં બધા બ્રાન્ડેડ જ હોય છે એટલા માટે- -
ઓકે તો તમારી સરેરાશ પ્રઇસ કેટલી હશે બાળકોની એક જોડી કપડાંની?
ઈ તો એ હજાર બારસો સુધીમાં તો આવતા હોય છે.
ઓહો એટલી ઓછી પ્રાઇસમાં તમને મળી જાય છે?
હા એટલી તો પ્રાઇસ રેગ્યુલર માં હોય જ છે.
તો સારામાં સારું કેવાય અમે પણ અહિયા આવશું તો અમે લોકલ બ્રાન્ડના જ- - કપડા ખરીદશું અને સારું કેવાય કે તમને આટલી ઓછા ભાવમાં તમને મળી જાય છે.
હા બ્રાન્ડેડ ના લઈ ને એટલે અમને ઓછા ભાવમાં મળે- - અને બ્રાન્ડેડમાં જવું હોય તો બે ત્રણ હજાર છે. એટલા પૈસા ખર્ચવા પડે.
હા પણ બ્રાન્ડેડ નો એક- - સારું એવું છે કે તમને સારી ક્વોલિટીના કપડા મળે કે જે- - જાજો ટાઈમ ચાલે પણ બાળકોને તમે કો છો એમ કે- - ટુકા સમયમાં એનો હાઈટ- - કદ વધી જાય છે અને ત્યારે એને ફિટ ના પણ આવે- - એટલે તમે ઈ સારું કરો છો કે તમે લોકલ બ્રાન્ડ ના કપડા લ્યો છો.
એટલા માટે જ લેવા પડે છે લોકલ.
હા તમારા માટે તો તમે બ્રાન્ડેડ કપડાં જ વાપરતા હશો ને?
હા અમે બ્રાન્ડેડ જ પહેરીએ છીએ.
બહુ સારું તમે ક્યાંથી ખરીદી કરો છો?
અમારી ખરીદી મોલ માંથી પણ હોય છે કોઈ એવા મોટા મોટા શોરૂમ હોય ત્યાં પણ હોય છે.
વાહ સરસ હોય તમારે ત્યાં ચણિયા ચોલી સારીસ- - અને એવું બધું વધારે પહેરવામાં આવે છે ને- -
એ અમારો પહેરવેશ છે. એટલે મારે સાડી તો દર ફંક્શનમાં- - હોય જ છે ફંક્શન માં અમે સાડી પહેરીને જ જાય છીએ.
વાહ તો સરસ લાગતા શો ને કારણ કે સાડી એ- - ઈન્ડિયાનું એક કલ્ચર છે એ સારું કહેવાય છે.
સાડીમાં તો બધાને સૂટ જ થતું હોય છે. અને આપણું અંગ પણ ઢકાઈ જતું હોય છે.
હા સંસ્કૃતિ અને પ્રણાલી માટે સારું કહેવાય છે.
હા એ બિલકુલ વાત સાચી છે.
અમારે અહીયાં એવું ના હોય કે કોઈ પણ વ્યક્તિ- - કોઈના પેરવેશ ઉપર એટલું બધું ધ્યાન નથી આપી શકતા પોતે પણ નહી કે હ- - મને ફિટ આવે છે તો હું લઈ લઉં છું પણ બીજા મારા પ્રત્યે શું જોવે છે એવું- - કઈ જોતા નથી આ- - પણ ભારતીય પરંપરા મુજબ જો કોઈ પણ સાડી પહેરીને સામે આવે છે- - તો એવું લાગે છે કે નહી એ કઈક- - ને કઈક અનોખું પેહરું છે અને સારા લાગે છે દેખાવ સારા છે.
હા એવું બધું તો હોય જ છે.
તમે બીજું જણાવી શકશો?
બીજી તો વાત કરીએ આજે રવિવાર હતો- - આજે અમારી ફેમિલી બધું ઘરે હતું. પણ અમારે બહાર જવાનો- - પ્રોગ્રામ ગોઠવ્યો હતો પણ ત્યાં વરસાદના લીધે આજે અમે નહી જઈ શકીએ.
બહાર જવાનો પ્રગ્રામ ગોઠવ્યો હતો?
રવિવાર હોય એટલે છોકરાઓને લઈને- - થોડીક વાર બહાર જતા હોય છે દર રવિવારે.
હા મોટે ભાગે તમારે છે ને કુદરતી વાતાવરણ બાળકોને વધારે ગમે છે જ. ચિલ્ડ્રન પ્લે એરિયા જેમ કે બગીચા છે- - એમાં બાળકોને મજા આવે રમવો ને તમે અહિયાં લઈ જઈ શકો છો
હા અમે દર રવિવારે તો બાળકને બગીચામાં લઈ જઈ જ્યાં લપસણી હોય છે હચ હોય છે તેમાં એ ઘડીક વાર રમતા હોય છે પછી સાથે અમે ફૂટબોલ લેતા જતા હોય ક્રિકેટ લેતા જાય કે પછી બેડમિન્ટન લેતા જાય ત્યાં બાળકો રમતા હોય છે અને અમી ગાર્ડનમાં બુકિંગ પણ કરી લે અને બાળકો રમી પણ લે છે
હા તો તો બાળકોને બહુ મજા આવતી હશે ને
બાળકો રવિવાર ની રાહ જોઈને જ બેઠા હોય છે કે ક્યારે રવિવાર આવે અને મમ્મી પપ્પા આપને બાર બગીચામાં રમવા માટે લઈ જઈએ
તમે બિલકુલ સાચું કીધું કે બધા બાળકો રવિવાર ની જ રાહ જોતા હોય છે કે શનિવારે હોય છે ત્યારે એ આખી રાયન રાતે જાજી વાર જાગી શકે છે મોજ મજા કરી શકે છે સવારે રવિવારે નિરા તે ઉઠી શકે છે પછી નિરાતે નાસ્તો કરી ચા પાણી પી બપોરે જમે અથવા બહાર ફરવા જાય બહુ આનંદ આવે છે
હા રવિવારે જાઝજા ભાગે અમારે જમવાનો પ્રોગ્રામ પણ બાર જ હોય છે
હા તમે થોડુંક લાંબુ બોલશો એટલે હું મારું ચેક કરી લઉં થોડુંક
હમ અમારે રવિવારે જમવા માટે અમે જમવાનું લઈ અને બગીચામાં બાળકોને લઈને જાય ત્યારે લેતા જાય છે પછી અમે બગીચામાં જ જમી લઈ છીએ કારણ કે છોકરાઓને એમ કે હોય છે કે મમ્મી આપડે આજે છે ને બહાર જમશું બગીચામાં ત્યાં જાડવા હોય છે ત્યાં બધા લોકો પોતપોતાનું જમવાનું ટિફિન સાથે લઈને આવતા હોય છે
અને ત્યા આપ
તો તો બઉુ મજા આવતી હશે
હા મજા તો આવે જ છે અહીંનો આનંદ જ કઈક અલગ હોય છે
જ્યારે બાર જમી આવે છે ઘર કરતા
હામજ વિ
હા પણ ઘરનું ભોજન સાથે હોવું જોઈએ તોજ મજા આવે બહાર ન ભોજન
ના ના ના ઉમે હમ ઉમેદ અમે છે ને બગીચામાં જાય ત્યારે ઘરે થી રસોઈ બનાવીને જાતા હોય છે જેમ કે પાણીપુરી હોય તો અમે અહીંથી બધું બનાવી અને સાથે લેતા જાય ત્યા અમે પછી જઈને જમતા હોય છીએ કિચનચ હોય છે કે પછી સુકો એવો નાસ્તો ભેળ બનાવીવા જઈ એવી રીતના બધું અમે જમતા હોય છીએ
તો સારું કેવાય એવું હોવું જ જોઈએ
હા શું છે કે અઠવાડિયામાં એક દિવસ તો બાળકો માટે આપડણે કાઢવો જ પડે
હા તમે સાચું કહ્યું
તમે પણ કંઈક જણાવો અમને
અમે પણ બાળકોને અહિયાંયા તો એવું હોય છે કે બાળકોને વીકેન્ડ હોય છે ત્યારે બાળકો ને બહાર લઇ જઈએ છીએ અમારે અહિયાં પણ ગાર્ડન છે ગાર્ડન માં બાળકોને લઈ જઈએે છીએ સાંજે અમારે આજુબાજુ ન ગ્રુપ ના હોય પણ હા અમે સાથે પરિવાર સાથે રહીએ છીએ એટલે બધા બાળકોને પણ મજા આવે છે દાદા દાદી મમ્મી પપ્પા અંકલ આટી એટલે બાળકોને મજા આવે અને બહાર લઈ જઈએ છેએ તો વધારે મજા આવે
હા બાળકો તો બહારનાં જ શોખીન હોય છે.
તમે કીધું એ અમે પણ ઘરેથી ન જ બધી વસ્તુ નાસ્તો બધું લઇ જઈએ છીએ અને બહાર જમીએ છીએ બધા સાથે મળીને
હમ તમારે ત્યાં પણ આજુબાજુમાં કોણ રહેતું હોય તેની પણ જાણવતી નથી. અમારે અહીં તો બાજુમાં અમારા પાડોશી જે હોય જે અમારાં ઘર જેવાં જ સંબંધી હોય છે. એની પણ કઈક મજા અલગ હોય છે.
હા તમે કીધું એમ તમારે તો આજુબાજુમાં પડોશી હોય. તે તમને ખબર હોય પણ અહિયાં અમારે અલગ છે. અમારે અહિયાં અલગ અલગ ખબર ના હોય શકે કે આ કોણ છે હા ઘણીવાર આપણા ના આપણા હોય છે આજુબાજુમાં તો આપણને ખબર હોય છે કે આપડી ઓળખે છે આપણી બાજુનાં છે તો આપણે એ રીતે કામ કરીએ છીએ એની સાથે વ્યવહાર રાખ છે અને જો નવા હોય તો આપણે ઘણીવાર કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો આપણે એને સોલ્વ કરવા માટે જઈએ છીએ તોઈ થી એનાથી પણ સંબંધ જળવાઈ રહે છે. કે ઓળખે છે ઓળખાણ નીકળે છે. અને આપણા સંબંધો વધુ મજબૂત બને છે.
હા અમારે પણ સંબંધીઓ સાથે એવું જોય છે.
હા તો તમે બોલો હું ત્યાં હું છે ને એકઠું કરી લઉ છું ચેક કરી લઉં છું હવે કંશું જ બોલવાનું નથી. થઈ ગયું છે ઓકે.
કઈ વાંધો નહીં ઓકે હલો
ફોન કાપો તો ખરાં